હા લાગ્યું લાગ્યું મારે એમ કે વળી પાછો ફેલ જશે કે શું?
ના ના. એ તે દિવસે બે દિવસ માટે કઈક પ્રોબ્લેમ હશે હા.
પણ મેં પછી ટ્રાય કર્યું અ મે છે, ને પેલા ઓ રિઝવાન ભાઈ છે ને એમને મોકલાવે છે મેસેજ કે કેવી રીતના આવી રીત નામ થાય છે, અમને કેલ્ક્યુલેશન ખબર પડે ને આપણને.
હા બરાબર બરાબર તો એ વોટ્સઅપમાં પર્સનલ નંબર છે.
વોટ્સઅપમાં છે, ને મેં તમને ખબર છે, કહ્યું તું કે આ ગ્રુપ જોઈન કરી લેવાનું છે. એ ગ્રુપ જોઈન નથી કર્યું તે?
ના ના હું તો જસ આનામાં જ આવે છે, ને જે. ઓપ્શન વોટ્સઅપ નું આનામાં મદદ કરીને એમાં જ મે ફોલો કર્યું હતું.
મેં મોકલાવ્યો તો તને અ અ જો અ આપણું આ ગ્રુપ છે, ને એનું પણ છે, ને મોકલાવીયું હતુ એમાં છે ને એ લોકો બધી ડિટેલ્સ મોકલાવે આપણને પછી એમણે કહ્યું છે, કે ભાઈ તમને તો પણ ના સમજાય ને તો તમે ક્યારે પણ કોઈ પણ વસ્તુ માટે મેસેજ કરીને પૂછી શકો છો અમને અમને મે પછી એનાથી પેલા પણ પૂછ્યું હતું તે એમણે જ મને એમ કહ્યું હતું આમ આમ મેસેજ આપ્યું રિ રિપ્લાય આપ્યું હતું કદાચ. બોર્ડમાં તમારી બધી ડિટેલ દેખાય.
હમણાં વરી પાછી મેં સાંજના મોકલાવ્યું છે, હવે અ કદાચ કાલે રિપ્લાય મળશે મને અ બિઝનેસમાં હશે એમને હજી સુધી આવ્યું નથી. હમ શું કે છે, વરસાદ બંધ થયો હવે?
અત્યારે ફિહાલ બંધ છે. હા પણ એનું કઈ નક્કી ના કહેવાય. હા ક્યાં નક્કી ન કેવાય આજે તો આખો દિવસ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે, કે ગવર્મેન્ટ રેડ એલર્ટ ડીલે ડિક્લેર કર્યો ને વરસાદ આવ્યો.
ઇજ ઇજ મારે ઇજ. મમ્મી ને મેં કીધું મેં કીધું મમ્મી આમ હા જયારે ડિક્લેર કરે ને આવતો જ નથી વરસાદ. પણ આ વખતે આપણા મારા ખ્યાલ થી સાયન્ટિસ્ટો એ બ બહુ સારો અ અ આપણું રિસર્ચ કરજો. પ્લસ આપડું આ જે સેટેલાઈટ મૂક્યું છે, ને એ સેટેલાઈટ સ સેટેલાઈટ ના થ્રુ તો ખબર પડે આપણને કે વેધર કેવું છે, તે
ના ના ફેદર ફોરકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ સારું કામ કરે છે. હમ હજી કાલનું બી કે છે, થોડું હમ. કાલનું ભી થોડી આગઈ છે, હા કાલનું ભી થોડું છે, હવે.
કાલે રેડ એલર્ટ આપ્યું છે. તો પછી છ તારીખ ના ઓછું થઈ જશે એવી રીતના છે.
ના ઓછું થઈ જશે હા તો ઠીક છે સેટરડે સન્ડે માં વાંધો ના આવે. એટલે શું છે, જો ઓફિસ વાળા અને સ્કૂલ વાળા બંનેને બી થોડું આમ ફરક પડે ને વાંધો ના આવે.
અરે બ મેન પ્રોબ્લમમ શું ખબર છે? કે સવાર ના નીકળે ત્યારે ના હોય પછી આવી જાય તો અટકી જાય માણસ.
હા બસ એ જોય છે. એમાં મોર્નિંગ શિફ્ટ વાળા હોય જે બી કોલેજ સ્કૂલ એ લોકોને પ્રોબ્લેમ ના એ લોકો એક વાર નીકળી જાય
હા.
એ લોકો બીચારાને રજા બી ના મળે આફ્ટરનૂન વાળા ને ખબર પડે કે આ બહુ વરસાદ છે, તો એ લોકોને ડિક્લેર કરે.
સાચી વાત છે.
હું તો હવે પોહોંચી ગયા હોય એને તો કઈ હવે શું જવાના તો પહંચી ગયા હોય. ને આવે સુ જો પેલા ની જેમ નથી આપડા ટાઈમે કેમ બઉુ વરસાદ હતો ને તો કઈ એવું મેસેજ પાસ ઓન કર્યા વગર બી છોડી દેતા હવે એના છોકરાઓને એમ છોડી ના શકે આ લોકો કઈ બી કારણ કે અવે કમ્પલસરી એટલે હવે જો કોઈ પેરેન્ટસ તો રેર કોઈ જતા હોય સ્કૂલમાં નહી તો એ લોકો બસ વેન એના થ્રુ જ આવતા હોય ને
અચછી વાત અચ્છા
પ્રાઇવેટ વગેરે હોય તો એ લોકોને મેસેજ થાય ત્યારે એ લોકો જાય એવું થાય ને મેસેજ પાસ ઓન થાય તો જ જાય બાકી તો હવે બઉ રેર કે એમને આપડા ટાઈમે તો કેવું હતું ભાઈ સદ આવ્યો પાછાના ગેટ થી છોડી દો
બરાબર છે હા ઘણી વખત આપડે પાછળના ગેટ થી નીકળતા હતાા ખબર છે બોલો રોડ ના ગેટ થી
હા એઈ ને ત્યાં શું પાણી ઓછું હો ને ઓલી સાઈડ પાણી વધારે ભરાતું હતું ને
હા એ ઉંચાડ વાળો એરિયા હતું ને એટલે એ આપડે પછી ત્યાંથી આમ નીકળી જતા માર્કેટના રસ્તે થી
હા એ જો
હમ હવે તો ખબર નહ આવે શું થઇ ગયું છે તે
ને હવે ને આ લોકો ના છોકરા શું છે હવે બાય વોક જવા વાળા બઉ ઓછ મતલબ નજદીકમાં તો જતા હશે બાકી તો દૂર સ્કૂલો હોય તો બધા બસ વેન હ કઈક ને કઈક વધુ ઓછું મમ્મી ની એક્ટવા આ
હા એક તો વાત સાચી છે એકચુલી માં મેં આમ જોયું ને કે હમણાં છે ને લોકો મેં તને કીધું ને કે ર નાખી દે તો ડ કેરમાં હોય એટલે પછી એ લોકો તો હું જવા મકવા જવાના હોય નહ તો પછ કમ્પલસરી નજીક પણ ને તો વહેન માં ખા
વેન આવે છે હા હા અમારા અહીં ભી ઘણા એટલે અમારી સ્કૂલ તો થોડી એ છે લાંબી પણ જે નદીક સ્કૂલ છે ને એના માટે બધીધ વેનો આવે છે કધું આટલી સ્કૂલ માં શું વેનો પણ પૈસા તો એ લોકો શું છે અમુક કિલોમીટર હોય ને તો એનાથી એટલા જ લઈ લેમ કે એવું નહી કે
અચ્છા
શિક્ષ પેલા આવે કે પછી આવે એટલું જ લઈ લે લો હા આપડે કેમ આ લોકોની ટ્રેન વગેરે ની ટિકિટ કેમ હોય કે હવે થાણા સુંંધી કઢાવો તોય એટલા ને મુલઝટકો પર કઢા હોતો હેટલા મનો ફરક ના પડતો હા એવી રીતના આ લોકો અમુક ડિસ્ટન્સ બાંધેલું છે હા
હા એ લોકો ને એમ જ રાખવું પડે છે હવે કારણ કે પછી ઘણા છે ને આમ કે કે ભાઈ અમારાથી એટલા લેજોને ત્યાંથી એટલા લેજો
હા ના ના તો ફિકસ જ છે હા હા
હ એ સીધો શું કે કે ભાઈ મારે તો પેટ્રોલ વાળો જ પડે છે ને
હમ બસ ત્યાં આવે શું છે પ્રાઇવેટ હોય કે બસ હોય તો સો સુધી પછી એને સ્ટોપ તો એક ઓલું થાય જ ને સોપ તો એક છોકરું હો તો ભી લેવો જ ને તો
હા હા બસ બસ એટલા માટે જ અને વળી પછી એને તો શું બે ધકા ને એને વળી પાછુ સવારના કી અને વળી પાછ પાછળ પાછો એને આવવાનું એટલે એનો બીજો રાઉન્ડ જાય ને એને મળે તો મળે
બધા થઈ ગયા છે કે એવું નથી કે એકદ સ્કૂલ છે તો બધા એકદ માં બેસીને જશે ભાઈ સ્કૂલો બી હજારો સ્કૂલો થઈ ગઈ છે હવે તો એમાં બધા છોકરાઓ બધા એકસો બ અલગ અલગ સ્કુલમાં જતા હોય તો કેટ બસો આવતી હોય કેટલી વહેનો આવતી હોય એજ ખબર નથી પડતી સવારથી સાંજ સુધી માં
ના એ વાત તો સાવ સાચી આપડે તાણી મે ખબર છે આમ ત્રણ થી ચાર અં સ્કૂલોતી હતી હવે એટ બધી સ્કલ થઈ ગઈ છે.
જોય બધી હવે સ્કૂલ જ બહ વધી ગઈ છે ને બઉ જ. હમ ના પબ્લિક પણ એટલી વધી છે એ છે. ને ગુજરાતી સ્કૂલો માં તો બિચારા આવે તાળા લાગે છે.
હા એ તો કહું છો કે ભાઈ. પબ્લિક એટલી વધી ગઈ છે સામે વિચાર કર નતું કે પ હાજ જો હું છું જ મારી જ બિલ્ડિંગની પાછળ જ વળી પાછ નવી લટલ ઓ કરીને ખુલ્યું છે એટલે અહિયાં તો હજી અહંયા બેનેને તો ચાર થી
હા તો બી બધા ભરેલા જો હોય છે ના
હા એટલે મારું કેહેવાનો મતલબ એજ છે કે ભાઈ આ બધું આટલું બધું જ છે તે છતાં બી બધા ફફુ ચાલે છે એટલે પબ્લિક એટલે છે એલે જ હાઉસફુલ ચાલે છે ને નહી તો ના ચાલે એટલા બધા
હ ના એ તો છે ને હવે શું બરાબ સર્વિસ વાળા બી એટલા જ વધી ગયા છે ને પેલાની જેમ નથી ને હવે હવે જરૂરી બી છે વ કિંગ જરૂરી બી છે. હવે બે હજાર નાઈ કમાશે તો ક્યાં થશે હવે ના.
તો એ મારી વાત છે મેન તો કે ભાઈ હવે એક ઉપર ચાલે એવું. છે નહી આપણેે અહિયાં અને પેલાની જેમ માહોલ નથી રહ્યો કે ચલો આમટલામાં હાલી જાય આપ
નથી ચાલતું હવે મોંઘવારી જેટલી વધી ગઈ છે. શું કરે ભલે સામે પગાર ભી વધ્યા છે પણ પેલા કેમ છે? આપણે આપણા ટાઈમમાં કેટલું એટલું આપણને એવું નતું કે આની પાસે છે તો આસ્ત તો આપણને જોઈએ હા દેખા દેખી પેલા ઓછી હતી હવે એ બહુ છે આની પાસે છે તો હવે આપણે જોઈએ આપડા છોકરાઓને બી જોઈએ આપને બી જોઈએ હવે એ બહ વધી ગયું છે.
અને મેને એટલે આપડે ન પણ કરીને પછી આપડે સમજો કોઈ ફંક્શન હોય ને આ તો આવી જ રે છે.
હા હવે શું છે માણસોને દેખાડવા માટે બી થોડું કરવું પડે એવું લાગે. ક કે હવે હા હ અમારામાં તો એવું જોઈએ હવે જો હવે આપણા છોકરાઓ મોટા થતા હોય ને તો સામે હવે આપણે છોકરી લેવી હો ને તો એ લોકો બધે આ લોકો તો કં આવતા જતા નથી આ તો કંઈ ફરતા હરતા નથી આમ તે આ તો બહ જુના જમાનાના છે હમણાંથી એ લોકો એવું જજ કરે પછી. એટલે આપડે શું જ આવે હવે એની એક્સપેક્ટેશન બહુ હોય ને છોકરા છોકરીઓની આ તો એ પ્રમાણે થોડું રહેવું બી પડે.
હા હા ઈ તો કહ છું કે ભાઈ બધા ને એવું જ ખબર એટલે પછ એના પ્રમાણે આપણે
દે હા દેખા દેખી એક બીજાને કરવું પડે હમ સાચે-
એ લોકો માટે આપ આપણે આપણને આદત ના હોય પણ એ લોકો માટે કરીને આપણને કરવું પડે તો ભાઈ આ લોકો ન ભવિષ્ય સારું રેય હા એના માટે કરીને ખેચા ખેંચા ખેચ કરવી પડે અ‌આઆ એટલે હું ઘણી વખત વિચાર કરું મરું યાર કેવો કંટાળા ચડે આજે છે ને અમારું હતું એવી રીતના બુંરાને કંટાળો આવે છે કોણ જાય ત્યાં અમારી અમારી છે ને જે હ સ્કૂલમાં જાઉં છું ને તેની ઓનર છે ને એનું આજે બર્થ ડે છે તો એ બધું ગોઠવણી કરી હતી હાો ઉજવણી કરી હતી બધું કે ભાઈ અહિયાંયા જવું છે અનેને લંચ કરવું છે સાથે પછી મારે એમ ધું યાર હા મારે એક રજા આવી અને એ વળી બધ જવાનું નીકળીું આ કંટાળા છે સાચે તો કે ભલે તમે આમ તમને ઓફિસ માં આવીને કામ ભલે તમે અહીં આવવાનું નથી સ્કૂલ માં નથીવાનું પણ તમને ત્યાં આવવું જ પડશે બર્ ડે છે મેરેજ તો પછીધું આાર મેં કીધું મતલબ શું પે ચલે હું ચીડી મતલબ સ મે કીધું કે એને અને મેં સા સાથે લ જલી દીધી. મારે બંને ન રજાનો વારો ના આવે વધારે એટલે અમે બને પછી અમે લોકો હણાં રજા લઈ લી કે પછી તમે લોકો રજા લેજો એટલે આ રજા કેવી રીતેના ર એ કરવાની હોય એવે સ્કૂલ ઓ હા મજા સાથે નહી હા વારાફરતા વારાફરી રખવાનું હો. પછી લીધી પછી જોગાાનુજગ એવું બન્યું ને કે અમારે ત્યાં જે અમારે ત્રણ બ્રાન્ચ છે. તો જે પેલી બ્રાન્ચમાં જ્યાં મટનબ બેસે છે ને એજ બાન્ એક દીધી ના હસબન્ડ ગુજરી ગયા એટલે પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હા એટલે પછી પ્રોગ્રામ કેન્સલ થઈ નને તો પછી જવું જ પછી જ કીધું જાવવું તો પડશે જ આમનું તમે ના આવશો તો નહી હાલે મારે એમમું કેવય કંટાળાને ન હોય ઈચ્છા તું એ જઉ પા પણ આજ કે તો સારું ચાલ કેન્સલ થઈ જ નહીં તોમે કીધું વરસાદમાં હેરાન થઈ જાય. એ સાઈડમાં પાણી ને પછી ભરેલા હોય ને મેન તો શું રિક્ષાઓ જ ના જડે આપણને
હા રિક્ષા અને ક્યાં ભી જઈએેને આપે વેલ ડ્રેસ થઈને જઈએે પછી ભીના પીના થઈ છે તો મજા જ ના આવે તો હા તો હવે રેનકોટ વગેરે ભી વેર કરવા તો એવું થાય ને આપણે કોઈ બી વહીકલમાં બેસવું હોય તો પાછું ના ફાવે. હા અહિયાં થી એમ તો ચાલો રેનકોટ બી એક વાર પહેરી જઉાવ તો બી ત્યાં આપણે ટ્રેનમાં જઉું કે બસ માં જઉ તો પાછું
કાઢવું જ પડે ને ટ્રેનમાં જવું હોય તો પછી આપણે આપડે શું. હોય બીજાને ગીલા કરીને આપણે રેનકોટ પહેરીને રાખીએ. કાઢવું જ પડે આપણને
લું નથી એ મેં બઉુ કીધું મને તું લઈ લઈ કે પછી મ્મી ટ્રેનમાં કોણ ગડી ગડી કાઢે ને પછી રાખે ને વળી કાઢો ને રાખો ને કેટલી વાર બધું કરવાનું મેવા એ છે.
એ તો કેટલી વાર માથા કરવી પડેછી.
હા એટલે શું જાય અહિયાં થી હવે સ્ટેશન જાય પાછો રાખો પછી ત્યાં ઉતરે એટલે પાછો પહેરો.
હા સરચ એને કેવયનું કે ખાલી આમ ભલે માથું એલેેજ આપડે છે ને હવે છત્રી મા આપડે તને ખબર છે અને મને ખબર છે કે
ખબર જ છે છોકરીમાં તો શું તો એના માટે મે હમણાં ખાલી ઓ પોચા ટાઈપ નીકળે છે ને આમમ ખાલી ઉપરથી વેર કરી લેવાનો કે ક ટેન્શન જ નહી કે બટન બંધ કરવાનું આથે તો એ મેં મંગાવ્યું મેં કીધું પો ટાઈપ હોય ને તો ડાયરેક તું ફટફટ પહેરી ફટાફટ ઉતાર હ ભલે છત્રી રા
એ થોડુંક આપડ સેફ થ રે આપડા ક કપડા તો કમસે કમ થોડા સચવા લ ર. હમ ક્લાસરૂમમાં એસી વાળા હોય એ જ છે. તો એને કેવાનું કે પેન્ટ પહેરી લેવાની રેનકોટની.
અરે ભાઈ કંઈ નથી પહેરતો હમણાં તો કાઈ નથી પહેરતો હમણાં તો ઠીક છે એટલે એ નીકળે છે એ ટાઈમ થોડું સેટ છે પણ હમણાં તો એનો આજે તો ગયો નહોતો.